તમને મારો અવાજ સંભળાતો છે? તમને અ મારો અવાજ સંભળાતો છે?
હા બહેન આવતું છે તમારો અવાજ.
કેમ છો બેન?
આજનો આપણો જે ટોપિક છે એ છે મુસાફરી.
આ તમે વિશે શું જાણવા માંગો છો મારાથી, કહી શકો છો?
મેં તમારાથી આ ટોપિક વિશે આ જાણવા માગતી છું કે તમને તો ખબર જ છે કે આજના સમય મુસાફરી કરવું એ કેટલું જરૂરી છે તો આપડે શું કરીએ કે જેનાથી આપણે વધારે અ મુસાફરી કરી શકીએ અને આપડે કેવી રીતે બચત કરીને આ મુસાફરી કરી શકીએ. મને તમારાથી આના વિશે જાણવાનું છે.
જે વાત કરી તેના વાત બરાબર સમ કઈ વાત કરવા જવાની છે. સમ બચત કરવું છે કારણ કે બચતે એ આપ ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે મુસાફરી સાથે સાથે બચાવતો પણ જરૂરી હોય છે. તમે જે કહો કે મુસાફરી કરો તો કેવી રીતે બચત કરો? હા તમારી વાત સાચી છે. જયારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ, ત્યારે આપણને એ વાતને ધ્યાન રાખવું કે ક્યારેક પણ મુસાફરી એ વખતે ન કરવી કે જાર જ્યારે આપણી પાસે પૈસા ના હોય. જો આપણી પાસે પૈસા હોય આપણી જે બચતો છે એના વિશે એના એના પછી જે એના પછી જે એ એટલે કે એના પછી જ મુસાફરી કરવી આપણી પાસે પૈસા નાખી પરંતુ આપડે મુસાફરી કરતા છે તો એ એ બાબત બરાબર નથી. મુસાફરી મુસાફરી એટલે એ જગ્યાથી બીજી જગ્યા જવુ. હવે આપણે કયા પણ ફરવા જઈએ કયાક એટલે કે મુસાફરી કરવા જઈએ તો ત્યાં તો ખ ચો લાગે જ છે પરંતુ એ વાત બરાબર છે પરંતુ આપણે ખર્ચા જો આપણા. જીવન જીવન જરિયાત છે વસ્તુ એ બધું જો આપડી પટી જાય અને જો આપણા તેનાથી પછી જો કઈકા પૈસા બચતા હોય નેવું કારણ કે તમને ખબર છે આજ છે ચિંતિત હોય છે અને ફરી ભણવા હોય છે. લોકોના મનમાં ચિંતાતી હોય છે. તે મ ના શકતા બોલી ના શકતા ત્યારે તે લોકો મુસાફરી કરવા નીકળી જાય છે એટલે મુસાફરી ખ એડવેન્ચર કરતા હોય છે એટલે ખુબ જ જરૂરી હોય છેસારી. આપણે ખતમ હોય ત્યારે આપણું નવો-નવો અનુભવ કરીએ છીએ નવી સંસ્કૃતિની જોએ. જીવનમાં થોડક નવી જગ્યા પર જાય છે ત્યારે તેના મનને શાંતિ મળે છે અને જીવનમાં તાજગી આવે છે. મુસાફરીમાં ઘણા પ્રકારો હોય છે જેમ કે પરિવાર સાથે મુસાફરી કરવી. મિત્ર સાથે કરવો પછી એ પછી એકલા જ અહીં મુસાફરી કરી આવી, પરિવારની સાથે મુસાફરી કરી, આવી સંબંધોની સાથે મુસાફરી અલગ અલગહે દ છે ત્યારે ત્યાના લોકો એ જીવનીશૈલી પરંપરા. જાણવાની તક મળતી હોય છે એટળે આપણને વધવા પડતું જાણવાનું મળે છે કે કયા કયા દે કયા રાજ્યમાં કે. ચ છેવું બધું છે જાણવું મળે છે. તમે એના વિશે શું કહો છો?
હા તમારી વાત સાચી છે કે મુસાફરી એ ઘણા બધા લોકો સાથે કરવામાં આવે છે. પરિવાર વચ્ચે, સમાજ વચ્ચે કે પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરીના તો ઘણા બધા પ્રકાર છે. અને આપણે મુસાફરી કરવું પણ ખૂબ જ જરૂરી છે. મુસાફરી એ એક જગ્યાથી નથી કરવામાં આવતું અને એક દિવસનો વિચાર નથી છે જો આપણને મુસાફરી કરવો હોય તો આપણને હમણાંથી જ બચત કરવું જરૂરી છે. જ્યારે આપણે મહિનામાં પગાર આપણને જ્યારે મહિનાના અંતે પગાર મળે છે, તો એ પગારમાંથી આપણને થોડોક હિસ્સો એ બચત સ્વરૂપે મુસાફરી માટે રાખવું જોઈએ કે જેના મદદથી. આપણે ભવિષ્યમાં મુસાફરી કરી શકીએ અને ભવિષ્યમાં આપણને પૈસા નો એવો અસર ના પડે કે આપણી પાસે પૈસા ન છે તો આપણે કેવી રીતે મુસાફરી કરીએ, તો એના માટે આપણને આજથી જ મુસાફરી માટે. પૈસા બચત કરવો જરૂરી છે કે જેના કારણે આપણે ભવિષ્યમાં એ પૈસાનો ઉપયોગ મુસાફરીમાં કરી શકીએ છે. મુસાફરી એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું જ જઈએ એ જ મુસાફરી નથી છે. પણ મુસાફરી આપણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈએ અથવા, એક તાલુકા માંથી બીજા જિલ્લામાં જઈએ અથવા, એક ગામમાંથી બીજા ગામમાં જઈએ તો આવા જે ટૂંકા ટૂકા સ્વરૂપો છે એ બધા જ મુસાફરીના જ એક અંગ એમ માનવામા મા આવે છે. મુસાફરીએ કરવાથી આપ આપણા દિમાગમાં તરોતાજા બનેલો રહે છે અને આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે કારણ કે મુસાફરીથી આપણે અ એક જગ્યાએથી બીજા જ જગ્યાએ જઈએ છીએ તો આપણા શરીરનો અ સક્રિય શક્તિ પણ વધે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એમાં પણ એવો વધારો મળે છે તો મુસાફરી કરવો જરૂરી છે. તેવી જ રીતે આપણા આપણો જે દિમાગ છે એમાં. પણ તરો તાજા પણ મળે છે કારણ કે જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણી આંખો નવી નવી વસ્તુઓને જોએ છે અને આપણા આપણી આંખો આ વસ્તુઓ અને નવી નવી જગ્યાઓને આપણા દિમાગ સુધી પહોંચાડે છે. તો એના કારણે આપણને આપણા દિમાગમાં પણ તરોતાજા બનેલો હોય છે. તો મુસાફરી તે અંગે કરવું એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે એટલા માટે મુસાફરી બને ત્યાં સુધી આપણને કર રહેવું જરૂરી છે અને તેના કારણે આપણા અ જે મુસાફરી ખર્ચમાં છે. એમાં પણ કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી જોવા મળતું કારણ કે આપણે એ તે માટે હમણાંથી જ બચત કરી રહીએ છીએ ને. તો આપણે બને ત્યાં સુધી મુસાફરી માટે એવું ખાતું તૈયાર રાખવું કે એવી જગ્યાએ એ પૈસાને ભેગા કરવા કે જેના જેને આપણે ફક્ત મુસાફરીને મુસાફરીમાં જ તેનો ઉપયોગ કરીએ. તો તેના પર તમારું શું કહેવું છે?
હા તમેં આ બરાબર છે અને એક જરૂ આપણે કમાવીએ છી. વ્યક્તિ આજકાલનો જે સમય છે તો એ એટલે કે હંમેશા તદ્દન ચાલતો રહે તેવો સમય છે લોકો પોતપતાના કામ પછ લોકો આજ. કણ છે ઓ એ વાત બરાબર છે પરંતુ મુસાફરી એવી જ રીતે કરવો કે તેનાથી આપણી જે જે આપડી મહિનાની કે વર્ષોની જે બચત છે જે આવકની જે આપડી. આપણે જે બજાર તૈયાર કરીએ એનામાં પણ કઈ નુકસાન નહી થાય અને તેની સાથે સાથે આપણે મુસાફરી પણ કરી લઈએ જેમ કે મુસાફરી કરવી એ ખુબ જ જરૂરી છે જેવી રીતે આપણે નાનપણમાં જોયેલું હતું જયારે આપણે પ્રવાસ જતા હતા ત્યારે આપણા પુસ્તક. જ વસ્તુ હોતી પરંતુ આપણને સમજમાં ઓછું પડતું પરંતુ જયારે આપણે પ્રવાસ જોતા ત્યારે આપણે સામેથી જોતા વસ્તુ આપણને વધારે યાદ રતી એટલે કહી શકાય છે કે જે વસ્તુ આપણે જોઈ છે જે વસ્તુને આપણે. આંખો દ્વારા જોઈએ છે કે આપણા ઇન્દ્રિયોથી સીધા આપણા દિમાગ સુધી ચકી એટ પહોંચી જાય છે એટલે એ કહી શકી છે પછી કે જે આપણે એ જોઈએ છે તે આપણા દિમાગમાં રહી જાય છે માટે મુસાફરી એ કરતું રહેવું જોઈ જેથી. આપણી શીખ સમજણ શક્તિ આપ સમજવાની શક્તિ એ વધતી રહે તેની સાથે સાથે આપણા ગમે અલગ અલગ ભાષાઓ શીખે છે અલગ અલગ ખાવાનું પીવાનું લોકોનું વર્તન અલગ અલગ રાજ્યનું અલગ અલગ. ગામ અલગ અલગ તાલુકા કે આપણે જિલ્લા કહીએ અલગ અલગ દેશ કહીએ તો તેનું બધાનું ખાવાનું પીવાનું ત્યાની સંસ્કૃતિ એ બધું આપ આપણે જોઈએ છી અને. ત્યાંનું કલ્ચર આપણને સમાજમાં નથી આપે પરંતુ ધીમે ધીમે જો. સાફરી વધારે દિવસ માટે કરવા ગયા હોય તો સમજી પણ જઈએ નહી તો આપણે તેમાં પણ મુસાફરી કરીને આવી જએ છી કારણ કે આપને ખબર છેરા દેશ એ વિવિધ એકતાદશિત કરે છે જ વિવિધતા હોય ત. દર્શાવએ છીએ તો આપણે. દેશમાં અલગ અલગ રાજ્યો ના લોકોને એક સાથે રહી શકે છે એવું પણ હોન છે. મુસાફરી એ આવા દેશમાં કરવું જરાય પણ મુશ્કેલ થું નથી કારણ કે આપણે. ઓછ પણાય છે આપ પ્લાન બનાવીએ તો મોટા પરિકમાં જઈએ ચાલો ભાઈ તમે એના પર શું વિચાર કરો છો.
હા તમે જે મને આ મુસાફરી વિશે આ વાતો કહી છે એના દ્વારા મને મુસાફરી વિશે ખૂબ જ એવી માહિતી મળી છે તો એના માટે હું તમને ધન્યવાદ કહેવા મામાંગુ છું.
હ